હા શું કરતા હતા?
કઈ નહી બેઠીતી.
ક્યારની ફોન લગાવતી તી તો તમે ઉપાડતા નથી!
અરે મારેમાં આવતો જ નથી સાચે માં
હમ્મ તો ખબર નઈ નેટવર્ક પ્રોબ્લમ હશે મેં કદાચ મેં ક તો આ રિંગ રીંગ થાય છે ને ઉપાડતા કેમ નથી
આવતો જ નથી એટલે.
હમ્મ આમાં ઘણી વાર એવું થાય
હા બોલો બીજું?
બસ કઈ નહી બસ બેઠી તી ફોન જોતી તી.
હમ્મ હું પણ હમણાં સ્કુલે થી આઈ
હમણાં આયા?
હા.
હમ્મ હ જમી લીધું?
હવ જમી લીધું.
હમ્મ શું બાર ખાધું?
રવૈયાનો શાક, રોટલી.
હમ્મ હમ્મ. અમે આજે ભાજી બનાવી તી તાંદરજાની ભાજી, રોટલી. ખીચડી
હમ્મ
અને કેરી હવે છેલ્લી છેલ્લી કેરી ખાવા‌ મળે એટલે ખાઈ લેવાની.
સાચી વાત છે હવે તો હમ કેરીની સીઝન પતી ગઈ હવે.
હા છેલ્લે આમ તો વરસાદ પડી ગયો એટલે ઘણી બધી ઓછી થઈ જાય.
હમ્મ
ઓછી આવે કેરી.
હા હવે તો એટલી બધી નહી આવતી
પછી કેરી ખાવા નહી મળે, આ વખતેમે બો નહી ખાવા મળી. મતલબ એટલી બધી કાંઇ આવી બી નથી કેરી જે પેલા આવતી હતી.
હા પહેલા જઈ તો હવે નહી મળતી
હમ્મ બટ ટેસ્ટ અમુ હા
તોભી આ ફેર મેં કેરી તો વધુ ખાધી છે
હમ્મ ખાધી તો ખરી કેરી પણ આ વખતે અમે પેટી નહી લાયા છૂટક લાઈ લઈને જ ખાધી.
અચ્છા.
એટલે અમારી તો મારી બેન છે ને એ રેતી તી ત્યાં રાજુલા રેતીતી ટલે એન સાસરી અ ત્યાં છે જ તો ત્યાં તલાલાની કેરીઓ મળે ને તો હા તે એમને આવતી હતી કેરી તલાવાની.
બરાબર.
એ કાયમ ત્યાંથી આવે ને ને અહિયાં તો પેલા તે અહિયાયા અમદાવાદ રતી એટલે એ લોકોના ઘરે આવે ને એટલે મોકલે પેટી તમારે લે આવી હોય ને તો ઓર્ડર થી મંગાવેલો ત્યાંથી અહં પણ હવે તો એ બી જે જતી રહી તેવા
અચ્છા બરાબર.
અને અહિયાંથી ઘર હતું એ બે લોકોએ ખાલી કરીને ભાડે આપી દીધું.
હમ.
લવ ત્યાંથી કોણ લાવે હ કોઈ હોય જ ને અહિયાં તો આવવા વાળું કોઈ ત્યાંથી ગામડે થી રાજુલા થી
હા તો મંગાઈ લેવાય હજી પણ હવે ત્યાં કોણ જાય હમ.
છે ને એ ના કોક આવે તો કે તમારે ત્યાં સ્ટેશને લેવા જવાનું એમ તો સ્ટેશને કોણ લેવા જાય.
છે.
કાલુપુર સ્ટેશન કેટલું મોટું હવે એમાં ભીડ ટ્રેન કેટલી કેટલી વાર ઉભી ર
હા હા.
હમ ટ્રેન ઉભી બી બહ બાર ના હોય અને પછ ત્યાં આપડે કં શોધવા કરવાનું
હા એ તો એટલે તો કઉ છું અહંયા થી લઈને ખાઈ લેવી સારી એના કરતા
હમ. ના પણ ત્યાં એ કેરી એટલી મસ્તી તમને અહિયાં મળ ને એવી કેરી
હા એ બી છે.
એક કેરી આટલી મોટી હોય.
હા.
એક કેવી વાતનું હા.
કેરી ની વાત કરતા કરતા મમ્મા પાણી આવીઈ ગયું.
હા તો લાઈન ખાઈ લમાં છેલ્લી છેલ્લી કેરી અમારે આ મમ્મી પેલો હમણાં ગઈ. અગિયારસ ભીમ અગિયારસ હોય ને ક્યારે બધા કેરી આપે ને મમ્મી હા.
હા.
હ ચ આો એટલે પ મા મમ્મી આ મોકલાય ત કેરી.
અચ્છા. હ છે.
મસ્ત હતી એકદમ મીઠી મીઠી કેરી મેં સારું. બીજી વારે મે ખૂબ મંગાવો હોય તો આપ મોકલજ મેં કીધું.
હા સા આમ ગળી હોય ને તો ખાવાની બી મજા આવે.
હા.
હમ.
હવે તો સર જાંબુની સિઝનશે ચાલુ આમ તો ચાલુ થઇ ગયા જાંબુ આવાના
હમ.
હમ. પણ તો હજી જોઈએ એવા મોટા અને સારા મીઠા તો થોડો હજી વરસાદ પડે. પછી જાવ.
હા આપડે અહિયાં હ હું જ્યાં રહઉ છું ને ત્યાં ચાર પૂજા કરીને દુકાન છે ને ત્યાં ડી પણ આપડે જામું પડતા જાય છે જાંબુડાનું છે નેલું એ ત્યાંથી કેટલા બધા કોઈછે કોઈ કૂટા નથી બીજું તો શું થાય ખાસા બધા
હમ એ તો ખબર નહિ મને પણ હવે એમ કે હવે જામબુ વચ્ચે અમે લાયા એક વાર પણ નવો એવો જેઈએ હજુ સ્વાદ નોતો એમ
હા એત તો
એ તો કે ને પેલા રથયાત્રા પછી જ જામબુ ખાવાની મજા આવે રથયાત્રામાં ભગવાન ના પ્રસાદી ચઢે ને
હા એ
જાંબુની હમ જાંબુની અને મગ ની પ્રસાદી ચડે પછી જાંબુ ખાવા નાખે
હા એ એવ એ એવ એધું મારા તો આપડે પુર છે ને પુરમાં જઈ ને ત્યાં બહુ મજા આવે ત્યાં તો કેટલું બધું આપે છે
કેટલું બધું વહેચતા હોય છે ત્યાં બહુ મજા આવે રથયાત્રાની ડીવી જોવાની મજા આવે હા અમુક વાર અમે જઈએ છ છે
હમ મેં ભી જોય રહી બહુ જોય પેલા હું નાની હતી એ અમે તો રેતા હતા ત્યાં સિટીમાં ગોલ લીમડા અમારુ ઘર તો એ એરિયા માંથી રથયાત્રા ની
હા
એટલે આમાં પેલો મલ્સિપલ કોઠો નથી જે મેન
હા
એની સામે જ અમારું ઘર હતું એટલે અમારે તો સપે અમે ત્યાં જતા રહીએ જોવા સૌથી પહેલું રથ ત્યાંથી જ નીકળે એક કોઠામાં હા એક કોઠામાં મંદિર માં પેલા લઈ જાયને પછી ત્યાંથી બહાર નીકળે એના માટે અમે ત્યાં જ ઉભા રહીએટ સૌથી પહેલા રથ ના દર્શન દમન જ થાય
હાઆ
સવારના નવ વાગે આઈ જાય ત્યા રથ હમ અમે તો અમે વેલા જતા રહીએ આઠ વાગે આઠે નઈ સાડા સાતે પહોંચી જઈએ જીએ કેમ કે પેલા બધું આવે ને હાથ હાથી આવે હા
ભીડ પણ થઈ જાય ને અમુક
હા ભીડ થઈ અને રસ્તા બંધ થઈ જાય આપડે અહીંથી આ પૂલ થી પેલી બાજુ જવાના રસ્તા પછી બંધ થઇ જાય છે
એટલે વહેલું જ જવું પડે
હા એ તમારે જવોને તો વહેલું જ જવું પડે તો વહેલા પોહોંચી જાવ ને તમે હમ અમે હમ એટલે મજા આવે પેલા તો હાથી હાથી આવે પેલા ઘોડા પોલીસ આવે પછી ખટારા આવે કેટલા બધા ખટારા આવે એવા ખટારા વાળા તમને અંદર ઉપર થી બધું નાખે એચોકલેટો નાખે બિસ્કીિટો ના પેકેટ પેપ્સી નાખે અને પ્રસાદી તે હોય જ જાંબુ ની ને મગ ની પ્રસાદી તો બધા ખટારામાં હોય હું મે ખટારામાં બધા શણગારે લા મસ્ત મસ્ત અલગ અલગ એનાથી
હમ
બધા અલગ અલગ જગ્યા ના હોય મજા આવે જોવાની
હા એજ બઉ મજા આવે જોવાની આપડ અહિયાં તો હજી સ ત્યાં આગળ એમ બધું ત્યાં પોળમાં મુલ હોય ને એટલે ત્યાં હજીી બધી બ જોવા મજા આવે
હા અને પેલા તો શ આટલી બધી ભીડ નથી થતી મતલબ થાય પણ ક્યારે થાય જ્યારે રસ થ આવે ને નજી
હમ ત્યારે બાકી તો બધા એટલા બધા હમ એક વાર તો ખબર છે ક
હ
એક વાર તો હાથી જ્યાં ઊંધો જતો રહેેતો ખબર
હા એ આઈ થિંક ગઈ સાલ જ થયું
હા ગઈ સાલ જ થયો તો આ
હા આથી ગાંડો થઈ ગયો મતલબ એતો અમુક વાર થઈ જાય હવે એ એટલી બધી ભીડ જોઈને કે થઈને અમુક વાર થઈ જાય આ તો હવે એ બી એની પ્રાણી કેવાય પાણી નો કોઈ ભરોસો હોય કમ તો આટલા વખત થી નહી થયું પણ કોઈ વાત થઇ જાય હવે
હા
પછી અખાડા વાળા આવે અલગ અલગ પછી ભજન મંડળી વાળા આવે
હા બઉ મજા આવે કઉ શું શું
બધું લાઈન વાઈઝ હા
પહેલાના તો તહેવારોમાં બી બહ મજા આવતી હતી અત્યારે તો આમ તહેવાર તહેવાર જેવા નહીિ લાગતા પણ પલા પલા ના તહેવાર બહુ મજા આવે
હા હવે તો શું તહેવારમ
તો હો દિવાળીમાં ભી કોઈ ના ઘરે જવાનું નહી કઈ નહીિ બહાર ફરવા જતા ર બધાને તો પેલા તો દિવાળી માં એકબીજાને ઘરે જઈએ બેસીયએ બહુ મજા આવે એમ
હવે તો બધાને હા હવે તો કોઈ હોતું જ નઈિ ઘેર બધા બહાર ફરવા જ જતા ર કોઈ બી તહેવાર એવું ને કે દિવાળીમાં તો તો બે દિવસ ની રજા આવતો હોય બધા બાર
હ
એક દિવસની રજા શનિ રવિ હોય તો એ બાર
તો શું
અહીને બહાર ફરવા જવામાં આવેય તો પ્રોબ્લેમ થઈ ગઈ અહી ભીડ ના હોય બાર ભીડ હોય કોઈ કોઈ જગ્યા એ કોઈ કોઈ જગ્યા એવી ના હોય જ્યાં ભીડ ના હોય તમને જોવા મળે
ચાલુ દિવસે એટલી જ ભીડ હોય છે હવે તો
હા કઉ એક બે દિવસ ની બી રજા આવે નેવે અત્યારે આ શનિ રવિ આવ્યો શનિ રવિ બધા હ તો મોસ્ટલી બીજો ચોથો શનિ રવિ રજા હોય નેમ
હા
એટલે બે દિવસની રજા એટલે શુક્રવાર રાતે નીકળી જવાનું રવિવાર પાછા
હ
એ બધા એવું જ કરતા એટલે કોઈ કોઈ કોઈ ઘરે જાય નેને કોઈ ના ગયા આવે નહ
બાર જ નીકળી જઓગે
હ હાલ ચાલો હું તમને કરું થોડી વારમાં ફોન.
હા વાંધો નહી સારું બાય, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હ